હા મિત્ર કેવક છે
મજામાં જ છો મિત્ર તમે કેવ છો.
હા મિત્રો હું પણ મજામાં જ છું તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે મિત્ર.
તો મજા તો હતી. થોડાક દિવસમાં બે સ્કૂલ કોલેજો ચાલુ જ થઈ જશે એટલે જવા પડશે મિત્ર.
હા મિત્ર એ તો જવાબ પશે શું છે મિત્રો કઈ કામ હતું કે
હ નખ તમે હવે કઈક આામ જ છે કે આમ જ છો.
નહી મિત્રો હું તો કછ કામ નથી.
ચાલ મિત્રો આપણે એખા વિષય પર વાત કરીએ જે આપણા માટે ઉપયોગી હોય જીવનમાં.
હા મિત્રો ચોક્કસ તમે કોઈ વિષય કહો ને. હા વિશે.
નું નામ છે કે આરોગ્ય અને સ્વચ્છતા.
હા મિત્ર તમારો જે આ વિષય છે. એ મને ખૂબ જ મિત્ર ગય્યો કારણ કે આરોગ્ય અને સ્વચ્છતા એ આપડા જીવનમાં ખુબ જ ધ્યાન લેવા જેવી વસ્તુ પ છે.
કેટલું ચાલું જોઈએ કેટલું શરીરનું મેન્ટેનસ રાખું જોઈએ એ બધી વસ્ુ બાબતો આવતી હોય છે મિત્રો તો એની અંદર આપ વાત કરી જોઈએ તો હાલના સમયમાં અમુક એવા વ્યક્તિઓ જોવા મળે છે. જે આરોગ્ય ઉપર એટલું બધું ધ્યાન આપતા નથી મિત્ર કેમ કે મિત્ર તમને ખબર જ છે કે શહેરોમાં અમુક એવા લોકો હોય છે કે એ લોકોને બેસીને ખાવાનું કે બેસીને જે જોતું હોય કે એને જોતું હોય તો
મિત્ર એમ આપડે જોવા જઈએ કે જે એવા લોકો હોય છે એ લોકો તરત બીમાર પડી જતા હોય છે મિત્રો ને એ લોકોને ચાલવાનું પણ ખુબ જ કંટાળ લાગતો હોય છે મિત્ર અહીથી સો મીટર. દર ધર જેમ હોય તો પણ એ લોકો ચાલીને નથી જતા એથી કરીને એ લોકોની જે પગની કે પછી મોડીની અંદર જે શરીર ની અંદર જે સ્નાયુઓ છે. એ બરાબર ખેંચા નથી જેથી કરીને એ લોકો બીમાર પડી જતા હોય છે. જેથી એ લોકો એ આરોગ્ય પર અસર પડતી હોય છે મિત્રો આમ આપણે જે તંદુરસ્ત વ્યક્તિની વાત કરીએ જેનું આરોગ્ય સારું હોય તો એ વ્યક્તિને આપણે મિત્ર વાત પું એ લોકો જો સવારથી સાંજ સુધીની જે દિનચર્યા હોય એમાં ખુબ જ ધ્યાન લઈને એ લોકો શરીર ને લગતા એવા કાર્ય કરતા હોય છે જેમ કે સવાર ઉઠી ચાલવા જ દોડવા. અલગ અલગ આસનો કરવા ધ્યાન કરવું યોગ્ય એવો નાસ્તો કે પછી યોગ્ય આહાર લેવો એનાથી મિત્ર એ લોકોનું શું થાય કે જે આરોગ્ય હોય એ ખુબ જ તંદુરસ્ત રહે. નીલું લોકો સ્વચ્છ રીતે બધી ક્રિયા કરતા હોય છે જેમ કે જે પાણી પીવાનું હોય એ સ્વચ્છ પીતા હોય છે. કે ખાવાનું હોય એ સાદું ભોજન હોય સ્વચ્છ શાકભાજી એમાં વાપરતા હોય છે એ લોકોનું જે આજુબાજુ ન મિત્ર વાતાવરણ હોય એ પણ સારી રીતે એ લોકો ચોકસાઈથી રાખતા હોય છે જેથી કરીને એ લોકોનું જે આરોગ્ય પર વધારે આળસ. તી નથી તે મ્ર આપણે જોઈ શકીએ છીએ કે હાલના સમયમાં સરકાર પણ આ ભી છે ખૂવા જ. જાગૃત થઈ રહ્યો છે કારણ કે ખબર જ છે કે જે માણસ છે જે માણસો છે તે મોટા ભાગના કચરા. માણસ જ એવું પ્રાણી છે કે જે બહુ મોટા પ્રમાણમાં કચરો પડતો હોય છે આપણે જોવા જઈએ તો દિવસથી સાંજ સુધ. જે માણસ છે એનો જે કચરો છે એ સાતસો પચાસ ગ્રામની ઉપર જ નીકળતો હોય છે મિત્ર આપડે જોવા જઈ છે જે નાસ્તો કરવા જાય કે કોઈ પણ દુકાનમાં વેપાર ખરીદવા જાય તો અલગ અલગ પ્રકારના એવા અ ચીજ વસ્તુઓ લે છે મિત્ર તો એની અંદર શું થાય કે જે પણ કઈ સામાન છે એ બધું વેસ્ટેજ થઈ જાય એ કચરો જ જેવો થઈ જાય તો એ કચરો જે છે મિત્ર એ યોગ્ય જગ્યાએ નાખવો જોઈ જય્યારે માણસ છે તે એવું કરતો નથી ને કચરો ગમે તા નાખી દીતો હોય છે જેથી કરીને જે એનાથી જે અસર થતી હોય છે. તે એને જ ભોગવવી પડે છે આપણને ખબર જ છે કે જે પ્લાસ્ટિક છે તે વધુ સમય દરમિયાન વિઘટન નથી થતું એને તમે આપણે જોવા જઈએ તો એને જમીનમાં જયારે દાટવામાં આવે છે તો એ પાંચસો વર્ષ સુધી પણ વિઘટન પામતું નથી. એવી રીતે એની રચના બનેલી હોય છે તો એનાથી જે જમીન હોય તે પ્રદૂષિત થઈ જાય તો આપણેે એ બાબતે ખૂબ જ ધ્યાનમાં લેવી જોઈએ જોવી જોઈએ તો જે સ્વચ્છતા એ અ આપણે વિષય છે કે એ ખૂબ જ ધ્યાનમાં લેવા અ મિત્ર છે કારણ કે આપડ શહેરમાં જોવા જઈએ તો આ ગલી ગલીમાં અમુક જગ્યા એટલો કચરો પડેલો હોય કે તેનાથી જે સ્મેલ આવતી હોય જે અલગ અલગ રોગો કે પછી વાસ આવતી હોય એનાથી ત્યાના જે લોકો હોય છે એ લોકોના પર આરોગ્ય ઉપર ખુબ જ અસર પડતી હોય છે મિત્ર તો મિત્રો તમે પણ આ વાતને આગળ લઈ જતા થોડી ઘણી મને વધુ માહિતી આપશો.
માણુસ ને સાતે ખુબ જ અસર કરતો હોય સંબંધ ધરાવતો હોય છે કારણ કે જો આપણે આપણી આજુબાજુ આસપાસનું વાતાવરણ આપણે વાતાવરણમાં આપણે સ્વચ્છતા રાખીયે તો આપણ આસપાસનું વાતાવરણ પણ સ્વછ હોય છે કારણ કે જે રીતે આગળના
કો જીવતા હતા તે વખતે એ લોકો ખાતર વ ગરનું ખાતા હતા એક કેમિકલયુક્ત ખાતાની જગ્યાએ એ લોકો મળ મુત્ર જે પ્રાકૃતિક રીતે બનેલો ખાતર નો ઉપયોગ કરતા હતા ખેતીમાં જેથી લોકો પણ જીવન પણ એ લોકો નો લાંબો હતો અને એનું સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું હ હ જયારે આજના જમાનામાં જોઈએ તો આપણે મોટે ભાગેના ખેડૂતો ખાતરો ઉપયોગ કરે છે જે ભર પૂર કેમિકલ યુક્ત હોય છે જે જમીન ને પણ નુકસાન કરે છે. અને માણસ ના સા છે ને પણ નુકસાન કરે છે. ભલે તે પાકમાં વધારો તો કરે બીજ માબટ એ મનુષ્યના સ્વાસ્થ્યને ખુબ જ નુકસાન કરતો હોય છે તેજ રીતે જમીનને પણ ખુબ જ નુકસાન કરતો હોય છે જેથી આગળ પડતા જમીનની ફળદુકતા પણ ગુમાવી બેઠે છે જેથી આગળ જતા એમાંથી પાક થતો હોય છે પણ એ ખાતર નાખ્યા વિના. એમાંથી વધુ પડતોક. ઉપયોગ મા નાઈ શકાતો નથી. તેજ રીતે આપણે જોઈએ કે આગળના જે મનુષ્ય હતા એ લોકો ખુબ જ સ્વચ્છ હતા એનું કારણ એજ હતું કે એ લોકો પોતાના જ જીવનમાં એ લોકોને દૈનિક. જે ચરિયા જ એમ હતી કે સવારે ઉઠીને વહેલા કામે જવાનું. ટાઈમ સર એ લોકો નું કામ પ. દેતા હતા અને એ લોકો માઇન્ડથી પણ ખૂબ જ મજબૂત હતા કારણ કે. એ લોકો લોકોનું. દૈનિક જિમ ચલી્યા. એવી હતી કે આજના જમાનાના લોકોની સાપેક્ષી ખુબ જ સારી હતી જેમ રીતે આજે જોઈએ તો મોટે ભાગેના લોકો ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા હોય છે જેનાથી લોકો. ખૂબ જ આળસુ થઈ જતા હોય છે જેમ કે હવે જોઈએ તો બજારમાં ને એું કઈ બી વસ્તુ લેવા જવા પડે તો આજે બ્લેન્કેટ જેવી એપ ઉપલબ્ધ છે જેમાંથી સામગ્રીઓ પણ આપણે મંગાવી શકીએ છેએ પરંતુ એ. તમાગરે. એવી રીતે જોવા જઈ તો એકમ. એક હોય છે જેમાં નાઇટ્રોજન જેવા વાયુથી એ. પેક કરવામાં આવેલા હો છે. પણ એ શુદ્ધ હોતું નથી જે ખાવાલાયક હોય છે. પણ એકદમ સારું એવું શરીરને જે ઉપયોગી બનતું હોય તેવું શુદ્ધ હોતું નથી જે ખાઈને માણસો સમય જતા નુકસાન થઈ શકે છે એના શરીરને તેજ રીતે. આગળના લોકો એ પેકિંગ વસ્તુઓ ખાતા ન હતા ને તે વખતે શોધ પણ એની ની થઈ હતી જે પેકિંગ વધુ વસ્તુ વધારે સંગ્રહ કરીને ખાઈ શકે. તે ધ રત મે. જે શહેર ના લોકો હોય. મોટે ભાગે સવારમાં નાસ્તો ને જંક ફૂડ. ને એવું ખાતા હોય છે જેનાથી. કે શરીરમાં ફક્ત. ચરબી ને એવી જ બનતી હોય છે. છે અને. એ તો દૂરની વાત પણ એ લોકો સવાર માં કસરત પણ ના કરતા. તા હોય છે જેથી. એ લોકો ન સ્વાસ્થ્ય. પણ ફેટને ચરબીથી જ બગડી જતું હોય છે ને આગળ જતા એ લોકોને અસ્થ હ. દયરોગ જેવા બીમારીઓ થતી હોય છે જેનાથી. એ લોકો અમુક વાર મૃત્યુ. પણ પામી શકે છે. તેજ રીતના આપણે જોઈએ. કે પહેલાંના લોકો. ટાઈમસ ઉઠી જતા હતા ને ટાઈમસ પોતાનું કામ કરતા હતા તે રીતના આજે જોઈએ તો મોટે ભાગેના લોકો આળસુ અને એ લોકોની માઇન્ડ માનસિકતા પણ ખુબ જ વધી. નસિક આજના જમાનામાં જોઈએ તો મોટે ભાગે માનસિક બીમારીઓથી બધા લોકો ઘેરાયેલા હોય છે જેનાથી એ લોકો કઈ પણ જે નકારાત્મક હોય છે એ લોકો એજ વિચાર ધરાવીને. એ લોકોનું અમુક વાર એ નકારાત્મક વિચાર ધરાયને એ વસ્તુઓ કરીને એ લોકોનું પોતાનું જીવન ગુમાવી બેઠાતા હોય છે. જેમ કે આજે મોટે ભાગે ના જે ફાસીઓને બધી થતી હોય છે. એ એ લોકોના વિચારમાં આવતા નકારાત્મક વસ્તુઓના કારણે થતી હોય છે તો મિત્ર આજે આપણે એટલું જ રાખીએ.
હા મિત્રો